હલો હા બોલે કેમ છો?
હા, બસ મજામાં. તમે કેમ છો?
હમ્મ હમે પણ ભી મજામાં.
હા અહ અહ બસ જો ફ્રી હતી.
એવું?
હા, જો અત્યારના સમયમાં તો આપડે કેવાય ને બાળકોને મોટા કરવા બહુ મુશ્કેલ કામ છે.
સાચી વાત છે તમારી. બહુ મુશ્કેલ કામ છે છોકરાને મોટા કરવાના.
હા, કેમ કે અત્યારે તો છો છોકરાઓ પેલા જેવું તો નથી ને, કે આપડે એમના મોટા થઈ ગયા તો, બહાર થી રમતા થા ને કરતા થા તને બધું ને અત્યારે તો જો છોકરાને બહાર પણ નથી આપડે મોકલી શકતા.
હા હાચી વાત હૈ.
અને કોઈ અહ સગા સંબંધીઓ પાસે પણ નથી મોકલી શકતા. અત્યારના જમાનામાં જે આપડા દેશમાં અત્યારે જે તે છે કે છોકરા ઓને આપ આપડે એકલા મૂકી જ નથી શકતા.
હાચી વાત હૈ.
હા, અત્યાર ના ખાવા
હા બધું હવે બધું જમાનું એવું છે ને? હા, ને હવે બધું જોઈએ તો છોકરાને અવું બાર મુક કે તો બી શોકરી હો હવે કે આમ ભલે છોકરા તો જાય. બાકી છોકરીઓ હોય તો, આપડે બહાર મૂકનો આવેનો ટાઈમ બી નહીં હવે. પેલાના માણસ બઉુ સરસ છે. અત્યારે તો કેવું બધું ચાલે છે જો
હા. હા એજ ને અને છોકરીઓને તો આપડે અહ કે ભાઈ નહીં કે એ વરસની કે બે વરસ પણ તો આપણે નથી મૂકી શકતા કોઈ પણ હમ્મ અહ સગા સંબંધીઓ સાથે કે ભાઈ રાખો થોડીક વાર
ના હવે ટાઈમીસ એવો હોય આપ જણે જેને મા બાપને છોકરી હોય એના ઉપર તો બાર જ તો કેટલું બધું આપણે હોવે. ઘેર આવે તો આપણે મનમાં વિશ્વાસ થાય કે અમે અમાર છોકરી ઘેર આઈ ગઈ.
હા હા એઈ જ ને દો ત્યારે આપડે પણ એટલા કે મેને બહાર નીકળી તો આપડે પણ અહ સેફ નથી. તો પછી જોક કર્યું તો શું હવે નાનકડાના આપડા છોકરાને કઈ ખબર પણ ના પડતી હોય. કે આ શું થાય છે મારા સાથે. કે આ શું હા, એ લોકો તો ચોકલેટ આપે કે લે છોકરાઓને ના ના કેહેવાય ને. છોકરાઓ તો ભગવાન નું રૂપ કેવાય, છોકરાઓને તો શું. પ્રેમ થી બે શબ્દ કહીએ, તો છોકરાઓ પલરી જાય.
સાચી વાત. હવે તો શું હોય કે, માણસની બુદ્ધિ ભષ્ટ થઈ ગઈ ને, તો એવું બધું. છોકરીઓવા તો કેવું કરતા હોય, આપણે જોઈને મોબાઈલમાં સમાચાર કેવુ આવે. એ પલ પાંચ ચાલની છોકરી સાથે બલાત્કાર કરી દીધું, એવું કરી દીધું, લૂંટ માર કરી. એ બધું એવું બતાવે તો, આપણી છોકરીને બહાર મૂકવાનું નહીં થાય, આપણે
હા, આજકાલ અહીયા એને તો શું કેવાય ઘરમાં. પણ એ સેફ નથી, તો આપડે બહાર નું તો શું કહીએ. કે અત્યારે જોઈએ છીએ. કે ઘરમાં પણ એક દીકરી પોતાના ઘરમાં પણ સેફ નથી હોતી.
હાચી વાત. હવે તો સગા ભાઈનો બી વિશ્વાસ ન કરાય.
હા, એ સાચું છે, કેમ કે અત્યારે જે રીતે જમાનો છે, એ રીતે આપણે આ તો બોલાય નય, પણ સગા બાપનો પણ ભરોસો અત્યારે થાતો નથી.
સાાચી વાત તમારી બિલકુલ. રાઈટ વાત તમારે તમારું છે, એવું જ. ચાલે છે ને, આપણે તો મમ્મી ફેન્ડ જઈએ, અમે બહાર જઈએ, ફરવા જઈએ, પિક્ચર જોવા જઈએ બાકી. આપણે કેવું બધું મન થાય કે, આપણે ના મૂકીએ.
હા, છોકરાઓને. થાય કે, મમ્મી ના પાડે છે, પણ આપણે હવે એને એ કઈ રીતે કહી શકીએ કે, હજી એમની ઉંમર સાવ નાની હોય, હા.
ના પાડી, આપણે એને હારા માટે કહી આપણા આપણી. છોકરી એવી નહીં હોય લે, હવે જમાનો છે, એવું હોય ને, માણસ ની બુદ્ધિ તો એવી થઈ ગઈ ને. હા, તો આપણે બીક લાગે, બાર કે છોકરાને મૂકીએ.
તો ગમે આપ, છોકરી ગમે આપણ આપણુ બાળક એવો નહી હોય. બીજા ની સંગ કરે ને, તો એના પેલી થઈ જાય.
હા, એ સાચી વાત છે ને, અત્યારે તો.
ને છોકરા તો હોવે તો ગમે તે જગ્યા જાય, ટેન્શન જ નહી આપણે.
હા.
તનાસ જેને છોકરી હોય, એને બીચારી મા બાપને કેટલું બધું બહાર જાય તો આપણે. ના એને બી. ભણાય, લીખાય મોટી કરી એ, દુસરા ઘેર મૂકવાની ક્યાં છોકરીને જગ્યા આપણા ઘેર.
હા, એ પણ સાચુ છે. હા, સાચી વાત છે.
છોકરી તો બિચારી મમ્મી ને કે, એટલી પાલપોસીને આપણે મોટી કરીએ, પછી એને દુસરા ઘેર મૂકીએ.
હા ને, અત્યારે એ પણ બધી ગયું છે. કિસ્સાઓ કે, દહેજ ના લીધે છોકરીઓ ને હેરાન કરે છે કે. હા કે, ગમે નાનું-મોટું ટોર્ચર હાલતું હોય તો. થાય, કઈ રીતે સહન કરવું.
સાચી વાત છે.
હા, મા-બાપ શું કરે?
સાચી વાત હે, ગમે તે દહેજ ના આપણે જોઈએ, તો દહેજના માટે કેવું છોકરી માટે એવું. કરતા હોય. તમે દેજ નહી હ લ તેજ માટે કેટલું બધું હોય, મા-બાપ તો મોડ મો બા છોક છોકરીને મોટા કરે, ભણાવે કરી, અને અમુક મોટા કરને, લગન લગન કર ને, બીચારા આગલા વાવોને. બેજ ઉપર છોકરા ઉપર એટલું બધું કરતા. તવે સુખે તો બસ. હા, એ બધું રૂલ્સસ. એવું થઈ ગયું ને, તો શું કરીએ આપે.
હા, તરે જોયું તો. બાળકો માટે ખાવા-પીવાનું પણ એવું થઈ ગયું છે, બધું-બધું. કેમિકલ વાળું બધું જંક ફૂડ. આપણે જેટલું ભાવતું હોય, એ છોકરાને કેવી રીતે ના પાડવી.
હાચી વાત, બધું કે અમુક કેમિકલથી જ પાકે ને હવે તો. શાક હોવે, ફ્રૂટ હોવે, ગમે તે બધું કેમિકલ.
વાર. શાકભાજી કવ કે બધું જ.
તો.
હા. એ પણ અત્યારે આપડે. હા, પેલા તો એવું નહતું પેલા તો. લોકો દવા વગેરે જ ખેતી કરતા હતા, એટલે બધું હા.
ધોતોને તો ખા પકાતા સબ્જી. તો હવે બીમારી બી નહી આવતી, હવે તો બધું દવાઈ શેકના તો કેટલી બધી બીમારી આવે છે, હવે તો.
હા.
શું મ ફલ ઉપર, સબ્જી ઉપર, બધું એવું જ દવાઈ ઉપર હોય.
હા, એજ ને તો, અત્યારે હવે શું ખાવું? શું ન ખાવુંને, શું છોકરાઓને આપવું?
તે રોજ એક ને, એક ગમે તે રોજે અલગ-અલગ બનાવો જોવે કશું કરતો.
હા. હા, અત્યારે સ્કૂલ માં પણ અલગ-અલગ વેરાયટી હોય કે સોમવારે આ બનાવી લેવાનું. મંગળવારે આ બનાવીને લાવવાનું.
હાચી વાત, સ્કૂલમાં બી છોકરા, ટીચર લોકો લખેને મોકલેે, સોમવારે એવું લવાનો. મંગળવારે એવું લાવવાનું, ખબર શું કરો? છોકરે બિચારા
હા, એઈ જ ને તો. અત્યારે છોકરાઓને મોટા કરવા તો, આપડે તો શું કે? પાંચ-સાત વર્ષે સ્કૂલ માં બેસ એ પેલા તો બસ રહીમાં જ રાખતા, અને અત્યારે તો ત્રણ વર્ષથી છોકરાઓને બધું પ્લે હાઉસ કયો કે. આંગણવાડી ગયો કે, અત્યારે બધું એ છે કે જન્મ. જેને જે લોકો ને એકડા-બગડા ને, બધું જ એકડા
હાચી વાતને, આપણા જમામાં ક્યા રોટીને અચાર લઈને, ચાલી ટિફિન મે. ક્યા એટલું બધું થયું, ગમે તે વસ્તુ લઈને લ્યા.
હા, અત્યારે તો એવું નથી ચાલતું.
ના ના હવે તો કેટલું બધું રૂસ થઈ ગયા ટીચર પેલા લખ ને મોકલી ડાયરી કેે ઓ લાવવાનું ઓ લાવવાનુંક કર્યુ. આપણેે ઉભો ક આપણે જમાનામ કે ડાયરી નાયરી લખવાતા.
અરે ના ર ના શું હતું કઈ નતું આપડે તો.
હાચી વાત હે.
હા એ પેલું ધોરણ તો આપડે રોતા રોતા જ નીકળી જાય.
હાચી વાત હૈ.
હા તો.
હવે તો કે હવે તો એલકેજી નર્સરી ને યુકેજી ફર્સ્ટ આવે છોકરીીજા આપડે એટલું બધું મોટું છોકરું થયું ને હાલ. પાંચમા ધોરણ મે બાકી શું કર્યું એને તેન ક્લાસ પહેલા ભણી લીધું એલ કેજી ને યુકેજી ને
હમ હા એ પણ છે પેલા પ્લે હાઉસ એલ કેજી યુ કેજી ને પછી ફર્સ્ટમાં માપ.
હા આપડા જવા તો પેલા ડાયરેક્ટ ફર્સ્ટ
હા પેલા હા પાંચ. પાંચ વર્ષ ના પૂરા થાય એટલે તરત પેલા ધોરણ માં બેસાડ દેવાનું અત્યારે તો છોકરાઓને તો પણ અત્યારે તો હા સ્કૂલ તો ઘરમાં પણ એને જન્મ થીને જ બધું શીખડાવું. પડે અને આ કેવાય અને ફ્રૂટ ને આ કે આ બધા. ફ્રૂટ છે આ બધા શાકભાજી છે આ બધાય આમ છે.
બધું મોબાઈલ ઉપર જ જોવે ને બધ આપણાથી એ ને છોકરાને બહુ ખબર છે આપણાથી પહેલાં.
હા આપને તો ખબર હોય ને ફોન એ ચાલુ કરીને લોક કરીને જોઈએ.
સાચી વાત છે. છોકરાને આપણાથી બહુ વધારે ખબર હ હવે તો નાના છોકરાને જોઈને. વો બી ફોન લેને બેઠે લો હવે. બધું હવે દુનિયા ફોન ઉપર ઉપર પૂરી બહાર જવાનું જ નહીં ને ઘરમે બધું ફોન ઉપર જ દુનિયા દેખાય.
હા જે તમારે સર્ચ કરવું હોય. જે તમારે જોવું હોય જે તમારે અ રસોઈ બનાવ્યું બધું જ આવી જાય છે.
કે બહાર જવાને ક્યાં આવે આપણ ટાઈમ બધું ફોન ઉપર જોઈ બેઠા બેઠા કે હવે આપણે શું બનાવવાનું આપણાથી તો છોકરાને બહુ ખબર હોય. છોકરા શું કરે આખ્ખા દિવસ.
કેવાય ને કે આં મોટા બધા કે છે કે શું. શું ખાઈ ને આવીયા છે આ છોકરાઓ ખબર નથી પડતી.
હાચી વાત છે.
હ આપણા તો આમ. બધા એ આપડે એમ નેમ રમતા કુદતા મોટા થઈ ગયા ખબરેય નથી આપડા મા બાપને કે આપડે કેવી રીતે. મોટા થઈ ગયા અને અત્યારે તો છોકરાઓ જન્મ થાય તેથીને જ. આપણે વિચાર કરવો પડે કે એને આગળ શું કરશું. કેમને ભણાવા ગણાવા કઈ સ્કૂલ માં મોકલવા.
ના આપડા જમાનામાં ક્યાં કેટલા બધી ઈસ્કૂલ ની ફીસ થી એટલું બધું શું થયું હવે તો કેટલા છોકરાના લાખ લાખ દહ દહ લાખ રૂપયો બી કામ પડે આપણે હે કે નહીં છોકરા ને હવે તો આ. હવે જમાના છોકરાને ભણાવવાનું બાપા બહુ કાંટુ પડે.
હા એક છોકરાઓમાં પણ આપણે એમ થઈ કે કેવી રીતે. આપણા માબાપ એ ચાર ચાર પાંચ પાંચ ને મોટા કરે આપડે એકનેય એમ થાય કે ના આપણેે. કઈ રીતે મોટું કરવું આ છોકરાને.
ઠીકે હે ચલો પછી આપ પાછા કરીએ કલ હા.
હા કઈ વાંધો નહી સારું હા. હા બાય.